હા
કેમ છો?
બસ મજામાં. તું કેમ છે?
બસ હું પણ એકદમ મજામાં. આજે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા માંગતો હતો હું તમારી જોડે
હા બોલોને કઈ ટોપિક વિશે વાત કરવી છે તમારે?
આપણે ડિજિટલ યુગ ગુમા પરિવાર સાથેનો સમય કેમ ઘટી રહ્યો છ છે એ જણાવશો?
બિલકુલ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને મને લાગે છે કે ટેકનોલોજી એ આપણું જીવન સરળ બનાવ્યું છે. તે કારણે આપણું પારાવા પારિવારિક સમય ઓછું થઈ જાય છે.
અચ્છા. હું પન એજ વિચારું સુ. પેલા લોકો સાંજે સાથે બેસીને વાત કરતા હતા, રમતા હતા.
હા હવે તો દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે.
હા ઘરમાં પન બધાં પોત પોતાની સ્ક્રીનમાં બિઝી હોય છે નહીં?
ઓહ! બિલકુલ સાચી વાત છે તમારી
હા પેલા જમતા સમય બધાં સાથે બેસીને દિવસની વાત કરતા હતા અને ખૂબ હસી મજાક કરતા હતા.
હહ અને હવે તો ડાઇનિંગ ટેબલ પર પણ ફોન, મોબાઈલ સાથે હોય છે.
હા આ એક મોટી સમસ્યા બની ગઈ છે આપણી માટે જેનાથી આપણે આપણી હહ વાત શેર કરી તા નથી
હમ હું હા મારા ઘરનું ધરણ આપું મારા પપ્પા ઓફિસનું કામ લેપટોપે કરતા હોય છે મારી મમ્મી રેસીપી વિડીિયોઝ અને શોપિંગ એપ્સ જોતી હોય છે અને મારો ભાઈ તેઓ ગેમ્સ અને ઇન્સ્ટામાં બિઝી હોય છે
ઓહો અચ્છા આટલું બધું સમજી ગયો તો પછી બધા સાથે બેસીને વાત કરવાનો સમય ક્યારે મળે તમને
એજ તો પ્રોબ્લેમ છે તને શું લાગે છે આ ડિજિટલ યુગ ખરાબ છે પછી શું પ્રોબ્લેમ છે
બિલકુલ સાચું ટેકનોલોજીનો ઉપયોગ કંટ્રોલમાં હોવો જોઈએ